અવાજ આવે છે.
હા અવાજ અવાજ છે બોલો કેવું શાંતિ છે ને?
હા હા બસ શાંતિ, કેવું ચાલે તમારે અત્યારે કોલેજ ગયા હતા કે નહીં આજ?
કોલેજ મુ ગયો હતો મતલબ કે વેલા સમથિંગ વેલા છ છ વાગે ઉઠી અને કર થી લગભગ સાડા સાડા સાત વાગે નીકળી ગયો હતો બસમાં. અને નવ વાગે સમથિંગ કોલેજ પહોંચી ગયો હતો.
તો તો તમે ઘણા વહેલા નીકળો છો, એટલે અપડાઉન કરો છો કે શું?
હા અપડાઉન કરું છું, ડીસાથી પાટણ. લગભગ પચાસ કિલોમીટર જેટલું થાય.
હમ બરાબર તો તો થોડુંક તકલીફ તો પડતીશે કારણ કે, આમાં કેવ અમુક ટાઈમ બસ મળેને અમુક ટાઈમ ના પણ મળે અને આજે જે જગન્નાથ ની યાત્રા હતી એટલે લગભગ તમે સાંભળો કે બસ સ્ટેન્ડ બીજું એ્યું જે જૂનું બસન હતું તે ચાલુ કર્યું હતું.
હા એજ ચાલુ કરું છું એટલે અમે ત્યાંથી કોલેજ બાજુ થી રિક્ષા પકડી અને જુના બસસ્ટેન્ડ ગયા હતા, જુના બસ સ્ટેન્ડની બસ મળી ગઈતી.
હ બરાબર, કારણ કે જે આપણું નવું બસ સ્ટેન્ડ છે તે તો એવી બજારમાં છે ને ત્યાં આગળ તો ટ્રાફિક વધારે થઈ જાય છે, આવું
હમ.
અને એ બસ સ્ટેન્ડ આજે બન હતું, એટલે આજે નવા જુના બસ સ્ટેન્ડ જ જવું પડ્યું હતું મારે.
હમમ.
વેલા સમથિંગ. ત્રણ વાગ્યા આજે અડધો કલાક વેલા કોલેજ મતલબ કે છુટ્ટી કર દીધિતિ.
હા અમારે એવું જ કર ત્રણ વાગ્યા છોડી મૂક્યાતા. પરંતુ એમને તો લગભગ કેવું કરું છે કે એક વાગે છું કદાચ રજા જે આપી દીધી હોય તો એમાં ફાયદો રહો તેમ તો આપડે થોડુંક જે તમે ઘરે જઈને ક્યાંક જે યાત્રા પણ જોવા જતા આવત એમ
હમ પણ એ આ તો યુનિવર્સિટીવાળા સમજતા જ નથી અથવા તો એવું કરતી એક વાજે છોડી મેરે, ખાલી બે લેકચર રાખી અને આપણને એક વાગ ત છોડી મેલે તો ચાલે.
હા બસ હું એજ કઉ છું, એટલે કદાચ એવું કદાચ કર્યું હોત ને તો સારું હતું. કારણ કે તમે જો ડીસાથી અપડાઉન કરો તો તમારે પણ જે બા બાજુ પણ જે યાત્રા તો છે જ આજે તો તમે એ પણ જોવા જઈ શકો.
હા ડીસા બાજુ પણ આ યાત્રા નું કોક હશે.
તમે જવાના છો કે નથી જવાના?
ના ના ના હવે ત્યારે મતલબ કે સમથિંગ ત્રણ વાગે છું કે ત્યાંથી કોલેજમાંથી નીકળ્યા જ સમથિંગ સાડા સાડા ત્રણ વાગે બસ મળે તો ઘરે સાડા પાંચ વાગે પહોંચ્યો હતો હવે ચયથી જઉ.
હા એ તો બરાબર છે, કારણ કે ઘણું બધું મોડું થઇ ગયું તો હત તમારે. અમે તો કેવું કે જો આપે પાટણ માં જે હતી યાત્રા એટલે ડાયરેક્ટ જે ત્રણ વાગે આપણને છોડ્યા ત્યારબાદ ગયા હતા બજાર બાજુથી યાત્રા જોવા અને એમાં તો કેટલું કે અહીયા પાટણમાં તો એટલી બધી જે પબ્લિક હતી અમે જ્યાં પણ ચાલેયા એટલી ખૂબ જ ટ્રાફિક ખૂબ જ હતું. ટ્રાફિક તો સાધન એટલાતા પણ પબ્લિક ખુબ બધી હતી, જ્યાં પણ જો ને ત્યાં પાર્કિંગ કરવાની પણ જગ્યા નથી. એટલા બધા સાચ ઘણું બધું તો મોટી જે યાત્રા હતી અને અમે છે દ કલાક થી ઊભા રહ્યા તો યાત્રા પૂરી બધું ચાલતું હતું એ બધું પૂરું નતું હતું એ બી મોટી યાત્રા હતી એમ. પછી શું કહ્યું કે અમારે જે છેલ્લા જે રથના દર્શન કરવાના હતા ને. તેના માટે અમે આગળ ચાલ્યા અને ત્યારબાદ અમે જે રથ જોયા. ત્યારબાદ તેના દર્શન કરીને પછી નીકળી ગયા અમે. કારણ કે ઘણી બધી ગરમી પડતી હતી અત્યારે તો.
અચ્છા તમેં ચા મતલબ કે ચાલતા કયા ત કોઈ સાધન લઈ ગયા ત
ના ના મિત્ર હતો તેને ઇલેક્ટ્રિક જે એક્ટવા હતી. તેજ લઈને ગયા હતા એટલે એટલી બધી કઈ તકલીફ ના પડી. પરંતુ ત્યાં આગળ તો બધી જગ્યા તો આપડણે એક્ટિવાલીને જ ન ફરી શકીએ. કારણ કે પબ્લિક વાળો પ્લેસ ને ઘણી બધી જે પબ્લિક હતી. તેના કારણે થોડુંક એક્ટિવાલીને ફરવામાં તો આપણને તકલીફ પડેમ. તેના કારણે અમે જે ઇલેક્ટ્રોનિક એક્ટિવ હતી તે રહીને ના ગયા. સાઈડમાં જે પાર્કિંગ હતું ત્યાં પાર્કિંગ કરેલીધું.
અચ્છા અચ્છા સવારે દસ વાગે તમારે કઈ નું લેક્ચર હતું.
સવારે જો પેલું તો આપડે એક લેક્ચર હતું આપડે. જે પેલા હતા ને રામસર એમનું પરંતુ. હા હાલે બધી પરંતુ એ આધર ન હતા. છતાં અમને લેબમાં તો બેસ બેસાડ્યા જ હતા અડધો કલાક લે પર બેસાડ્યા ને પછી વિદ્યાર્થી એટલો બધો જે વાતો કરતાં હતા સાહેબે. કો બીજા હતા તેમણે કીધું કે તમે જતા આવો તમે ઘણો બધો અવાજ કરો છો. એક કને નીકાલે દીધા.
અમારે લગભગ પેલું લેક્ચર હતું. હમ ભાવેશ સાહેબ ભાવેશ સાહેબ આવ્યા ના હતા એટલે અમારે લેક્ચર લીધું થ્રી ઝીરો થ્રી. એલ્ગોરિઝમ વિ. સી ચલાય. એલ્ગોરિઝમ માં જે વસ્તુ છે ને જે લેંગ્વેજ. સી લેંગ્વેજ જેવો જ આવે.
હમ હ
હા તો એના વિશે એક્સપ્લેન કરીદો દો મને. કે તમે ખાલી છે ને તમારે પીપીડેને જે મુ દો મ મારા દ્વારા જે પ્રોવાઈડ કરવામાં આવે એ વસ્તુ તમે ત તેનો ઉપયોગ ક કરવાનો છે બુક બુક લાવવાની જરૂર નથી કારણ કે બુક ઘણી મોટી પછી કા તું. કેવાયસી સાહેબ નું લેક્ચર એમાં ભણાયું અમાને સે. સી લેંગ્વેજ વિશે ન એમાં કોક ટોપિક હતા. એને પે પેલા તમારે છે ને ડી અ સ તો એનલિસ કરવું પડે અને પછી રીપોર્ટ કરવો પડે સ્ટેપ પ્રમાણે.
બરાબર હા જે ફ્લોચાર્ટ અને એલ્ગોરિઝમ બંને તમને સમજાયા હશે. હા ફ્લોચાર માં જેને લગભગ મને યાદ હતું પ્રોપર યાદ નથી આવતું પરંતુ જો. પેલું જે અલ્ગોરિઝમ હતું ને હા.
હા સ્ટાર્ટ પછી એ વસ્તુ ધારો કે ઇન્ટીજર હોય પ્લોટ હોય કે જોણ કેરેક્ટર એ વસ્તુ ડિક્લેર કરવાનું પછી એનું ક કેલ્ક્યુલેટર અથવા સમ કરના થ અથવા કેલ્ક્યુલેશન કરવાનું પછી એનું પ પ્રિન્ટ કરી દેનું પછી સ્ટોપ
બરાબર હા એ સમજી ગયા અને જે અલ્ગોરિધમ હતું તેમાં તો કઈક સ્ટેપ બાય સ્ટેપ જે અલ્ગોરિઝમ કરવાનું હોય, જેમાં આપણે જે આપે પ્રોબ્લેમ હોય, તેનું સોલ્યુશન સ્ટેપ બાય સ્ટેપ લાવવાનું હોય. એવું અલગ રીતે મા આવેય છે. અને આજે જો અમારે જે બીજું લેક્ચર હતું હિનલ મેમનું જે ફસ્ટ ટાઈમ જ અમા લેક્ચર હતું એટલે થોડી ઘણી એવી માહિતી આપી. ત્યારબાદ બીજું તો અમને કઈ એટલું બધું સમજાય નતું પરંતુ એમણે એ કીધું કે જે પ્રોગ્રામિંગ શા માટે જરૂરી છે. આપણે શા માટે કે કરી રહ્યા છે, અને અમને એવું પણ કીધું કે, તમારે બે એપ્લિકેશન બનાવવાની છે. જે મોબાઈલમાં ચાલતી હોય ને, એ એક ફાસ્ટ સમમાં બનાવવાની. બીજી લાસ્ટ સેમ, જે ચોથું સેમ હશે, તેમાં બંને એપ્લિકેશન બનાવાની, એ આપણે કંઈક પ્રોજેક્ટ ટાઈપ, જે આપને બનાવવા આપશે. એ વાત કરતા હતા. અમને કહ્યું કે, તમે અત્યારે તો જો એપ્લિકેશન નહીં બનાવી શકો, એટલે એના માટે તમને થોડુંક જે આગળ જે જાણશો, એટલે મે વિશે ત્યારબાદ તમને એરુ બધું બનાવવામાં આપીશું અમે.
અમારે પણ લેક્ચર આયો તો. સમથિંગ કાલે એટલે આવે, તો પેને એના વિષયને ઇન્ટ્રોડક્શન હાજુ. પછી એમનેને ડિસિપ્લન સમજાયું કે જે પ્રશ્ન હાલું એ તમારે સ્ટેપ, મતલબ કે આ જે ત્રણ પ્રશ્નો છેલ્લા એ કરે છેને, અસાઇનમેન્ટમાં લખી. મૂકી દેવાનું. અને તમારે છે ને, ચેટ જીપીટી અથવા એવા વસ્તુ નો ઉપયોગ કરવો નહીં. તમારે છે ને, બધા પ્રશ્નોનો જવાબ છે બુકમાંથી લખો. પછી અમને કરાયું, તો બધા દરેક લાઈન, મતલબ કે સી લે ને, પ્રશ્નો આલિયા વ્હોટ ઈઝ વેરેબએલ? વેરિેબલ, ટાઈમ ડેટા ટાઈમ. પોઈન્ટર, કંડીશન, લૂપ. એવા બધા પ્રશ્ન, દરેક લાઈનમાંથી એક-એક વ્યક્તિને ઉભો કર્યો. અને તેને પ્રશ્નને જવાબ આપવાનું કીધું.
હા, અમારે પણ એજ કર્યું હતું. અમારે પણ એવું જ કર્યું હતું હ. હા, અને જવાબ પણ લખવાના સીધા. અમને યાદ તો નથી કે અમારેને લેક્ચર કયારે હોય આવું. તો એ પણ લખવાનું. અને કીધું છું કે, તમે લખીને લાવજો ને, હું ચેક પણ કરી, એવી વાત કરી. અમારે જો કાલેજ લેક્ચર છે મેમ. તો તો લગભગ આજે લખવા તો પણ છે. હ, તો કાલે ચેકિંગ માટે પછી બતાવીશું અમે. હ.